હલો, હૂ કરે
અવાજ આવે મારા
હા આવે
કઈ નઈ બેહીરેલી
યાદ આવી ગઈ મારે અચાનક કોલ કરી.
કઈ નઇ આજે ને ઘર બાજુ તો જ વરસાદ આવે. ના કશે ફરવા જાય એમ કને વિચારતી હતી, એટલે ફોન કરીયો
હમ્મ અમારા બાજુ તો કાલે બહૂ આવેલા આજે તો નહી જવા એ
અમારા ઘર બાજુ ગાજવીજ હતા, બહુ વરસાદ આવતો હતો.
એવું કેય તો બધા પાણી પાણી તમારી જે તો ભરે જાતું છે, પાણી પાણી તો કરી લખવા હે કે
બહૂ પાણી થઈ ગયેલ જ નીકળવાનું બી બહ પેલું જેવું લાગે. મે અંદર પાછું જણવડું ને એવું કઈ પરેલું હોય તો કરડી જાય એમ કઈને બીક લાગે.
હા કઈ વારતા ફરવા જવાની હ હૂ મજા આવે.
હ ફરવા જવાની હવે ઘરના તૈયારી કરતા જ છે, હવે હવે જાહુ એમ ધ બાજુ ઢોર જોવા અને ની ફોટા પાડવાની, હવે શોપિંગ કરવા જવા ફડવા જવાની.
હા વરસાદ વારું વાતાવરણ માં તો મસ્ત ત્યાં જઈને પછી મેગી બનાવાનું મકાઈ વરદ વરહાદ ની સીઝન મકા ઇસ્ટ થવાનું ચટણી વાળી લીંબુ નીકીને મસ્ત ખાવાની મજા આવે
એ બધું તો ઘરથી જ બધું લઈ જવાના છે મેગી ને મ કઈના બ ચુલા ચુલા તો પછી લાકડાથી બધું હલગાવ દેવાનું મજા બધું તપેલી ને બધું લઈ. કે પછી ગાડીમાં મૂકી દેહો. હછા હવે શોપિંગ કરવા જાાવ ને બજાર પણ ત્યારે બધું લઈ આવ હમ. તોને વાચરણ અલગ જ રાખવા પડે તો ટપર કાળું કાળું થઈ જશે એટલે મારી બેન ના હજુ. કપડા લેવાના છે મમ્મી પપ્પા તો કાલે જ લઈ આવ્યા. એટલે મારા અને મારી બેનના બાકી છે કપડા લેવા જવાનું. રેનકોટ પહેરીને જવા પડે એટલે મજા આવે રેનકોટ પહેરીને
હા રેનકોટ છત્રી ને બધું હું હું લઈ જઉને બધું બરાબ મકવા પાડે બેગ તૈયાર કરી મુકવા પડે કે ભી. લ બનાવજો ભેલ બહ મસ્ત પણ ભેલ પેલી તૈયાર પેલા અમરા શ ના પેકેટ આવ પેલા લસણિયા મમરા ને પેલા મારા મમરા ને ચણા ની દાળ ને પેલી મગની દાળ ને મિક્સ કરીને કાંદો ને તમેી એ બધું ફેરથી કાપી ને ને એવું લઈ જ ને મિક્સ કરીને લીંબુ નીચુઈને ખાદ લેવાનું રહી મસ્ત લાગે ત મસ્ત તો દોજ બે ત્રણ જોડ કપડા હોય હાથે લઈ જવા પડે કે દૂરહી જવા લગ
હા બેટન જોડી જ લઈ જવા પડે એટલે તો એટલે જ તું મેં તોને કીધું કે જવા પડે બધું કપડાં અને બધું લેવા એટલે રેનકોટ બી લાવવા પડે મારી બેનજુ પ ફાડી જ લખ્યા કરે લાવે લાવેને ફાડી જ લખ્યા કરે એટલે રેનકો છ. તત્રને પેલે એ ચંપલ લાવવા પડે ભાઈ ચોમાસાની પેલી આપડે જે પહેરી જાય તો તૂટી ઉટી ગઈ આપડે તો ગયા. ને પાણી માં મજા આવે રમવાની
ચોમા હવાળની ચપલ તો મારે હ લેવાની બાકી જ છે મે હ લેવા જ જવાની સજાર ને છત્રી તો. છત્રી લાવની હ મા તો બાકી છે છત્રી ને ભછ ચમવાારી ચપલ બ હાથ દ. છત્રી એક લાવલી છે પણ ત જરાક નલ્દી જ જવી છે તો. અ ઘ ના મમ્મીને મમ્મી ને હારુંતા ગરમુંકી જાાન સને મે મા અલગ થી બીજી લેવાની છે હ હડે થી લાવીકીીશ હડે તો ઓછા જ વાર હ આવે્યા આ બાજુ તો હ. પણ અચાનક જવાન થઇ જાય એમ કરીને એક છત્રી લઇ જાય એ વિશે હવે બીજી તે ખાદી હસે જામ બજાર ખ દિવસે વા રેનકોટ લાવ લ ફાટી જ ને જલ્દી પહેરાઈ કે જ તું ઉતાવ ર.. પહે જની એટલે પછી રેન્કોટળ તો રહેવા જ દીધું.
હ.
ગાડી વાર ને ચાલે મે તો બસમાં જમે એલે માસ છત્રીસ ચલી જાય.
હવે વરસાદ આવે એટલે તો તો વાર રોપવા પડે હે ટુવેલ દુધી હ પીડાા ટમે. પણ ખેતરમાં લઈ જ હ બધું રોપવા હજુ પાછ. તો પાછો એટલા બધા કરછલા ને એટલા બધા પેલુ ને પસે મોમે કીધુ એક દીવસે કે મસ્ત ઊંચી ચંપલ આવે તેવી કાડોવમા ખડાવ ને અંદર ઘુસી ની જાય તેવી આવ તો બીક બી ની લાગે પગ મુકે તો એમ કરીને મેં કીધું મમ્મીને પછી મારી બેન બી છે મે બેન કેય હમણાં હમણાં ઊંચી ચંપલ લાવવાની છે એમ કેવા લાગેલી છત્રી લી આપ જે રેનકોટ પછી બેગ ના હાજુ પાછું જુએ બેગને ઢાકવા હાજુ એ પછી સ્કૂલમાં તો પાછું રોડ ના એ તો ચાલતી જ જાય એટલે વેનમાં જાતી ઉતી હમણાં વેન તો બંધ છે એટલે ચાલતી જ જાય એટલે છત્રી રેનકોટ ને એટલે બધું જુએ મને એમ કેવા લાગે રડવા લાગેલી કાલે મમ્મી હમજાવા લાગેલી હતી મારી મમ્મી પહી મારી બેન તો બોરડે બોરડે પછી પપ્પા એ કીધું કે કાલે લી આવ એમ કરીને કીધું પછી કાલે લેવા જવાના છે હ ખબર ની હવે પપ્પા હું કેતાશે મમ્મી ત પાછી ના પાડ્યા જેવી કરટી છે. હમણાં તલી આયપુ એમ કરીને કેતી હતી. ના પછી તો પૂથે તોડી બી લાખે એટલે એને કય લેબી ન આપાય પાછું.
નાલા પોઈરા ત એવું જ વરી અવે મસ્તી કરે તો તૂટી જાય ને
હુ કે વરસાદ બંધ થયા કે હજુ આવ્યા જ કરત સે
વરસાદ તો ચાલુ જ છે બધું ગાજ વીજ હાતા જોજો હા બો વરસાદ આવે પાછું અમારા ઘરથી બુલેટ ટ્રેન વાળું ગેલું અ બધા સાધન એ બાજુ કામ કરવા જાય તો વરસાદ પડે એટલે બહાર નીકળે એટલે કાડ રસ્તા પર કે બધા ગાડી વાળા જાય ત ડાયરેકટ લપસી જ જાય. લપસી જાયને પછી પાછુ સરપંચ ને કીધું કે રસ્તો ઢુંગળો ને આ બધું તો બો પડે બધાને પછી બો લાગે કામ પર જાય તે લોકોને તો પછી સરપંચ આવ્યોને પછી બધું સાપ કરાયું હવે આ ગટર વાળું તે બધું બોલાયને ગેલાશે તો જ પાણી નીકળે બધું પાણી તો ઘેરાય રેય અમારા ઘર હે બો પાણી ભરાઈ જાય માછલીને બધું બહ બધું આવી જાય જનાવડું ને એવું આવી ગયુ ઘરમાં પેહે ગયુ તો પછી આપણે જ કાઢતા પેલું જેવું લાગે બઘ બીક લાગે એટલે ત પછી સરપંચના પપ્પા એ કીધું કે કઈ કરો ની આનું તે પછી આજે આવ્યા છે તો પહી વરસાદધીમાં થાય પછી કરે
અમારા બાજુ તો વારસાદ ઓસ જ ને આવે તો બી પાણી તો ની ભરાય પેલું ખનકી વાળું મારે ગામડામાં ખ ખંનકી એટલે એટલે તયથી નીકળી જાય પાણી બધી ને માછલી ને બી અમે તો બો જોવા જાયે
આ અમારે ખનકી ભરાઈ જાય તયા માછલી ને કાટવા ને એવું આવી રેય
અમે તો બો જોવા જાયેં ને પહી લેને જાય ડુબાડવ તેવી તે બો અમારે બાજુ તો કરે
નને બા હ ચમાહન તો
ગણપદી પપ્પાઓ આવવાના આવવા નાય એટલે તોવે બધું તૈયારી કરવા માંડવા પડશે છે તેના જો કે અમારા ઘર બાજુ સાઠ દિવસ બેહાડે એટલે એના હાથ જુટ પછી ગરબાને ગાય ભજન ગાયને બધું કરે એટલે આરતી એવું કરે એટલે મજા આ આવી જાય પછ છેલ્લા દિવસે સાત દિવસે અમારે ગણપતિ પપ્પા ઉઠાડે એ દિવસે પાછા અમે ત્યા કોઈ સાડી લાવે ને પછી બધા મેચિંગ કલર ન એમને પહેરે ને પછી વિસર્જન કરવા જાય ડીજે લાવ ને બધા નાચે ચી ના ચીને પછી ત્યાં જેને ગણપતિ પપ્પા ને ડુબાડે તો એટલું પેલું જેવું થાય
સા પીયસ બહુ મજા કરે પછી હા
કેટલા દિવસ પપ્પા
અમારે અમારે તો પાંચા જ દિવસ ના બેહાડે જલ્દી ઉતારી દઈ બઉ મજા આવ અમારા બાજુ બી પણ આ વખતે તમે તમારા બાજુ આવવાની છે તમારા બાજુ બહુ ઘણા દિવસ ન બેહાડે એટલે મેં અડધે સુુધી આવી લેવા પછી તું લેવા આવજે અડધે સુધી
મે હા મે લેવાઆવવા ને તને પપ્પા હા મારી આ બગડી જ ગયેલ છે એટલે તમારા થી આવે જ ને પપ્પા હમણાં અમારું કાલે લઈ જાવું પરમ દિવસેલઈ જયા કેટલા દિવસમાં ઇનર ઉપર ઠઈ ગયા છે ગાડી મળવા જ ને લઈ જાય પાછમાં પંક્ચર પડેલું છે પછી એન્જિન ખરાબ થઈ ગયેલું છે બ્રેક નથી લાગતી ભ લાાઈટ બી નહી ચાલે પછી પપ્પા ના ક્યા કે દિવસ ને કયા જ કરું તો આવીી લે જ નહી જાય પછી આજે કાલે આજે કાલે કેટલા દિવસ થઇ જાય મમ્મી બહ થી જાય પપ્પા ને ગાડી અમારી આપોની ક જવાનું હોય તો પ તબી નઈ જવાય પપ્પા આવે ત્યારે રાહ જોયા કરવા પડે ત્યારે જ આ પછી ત્યારે બજાર થી સામાન લાવીએ ને એવું કરીએ નજીક નજીક ગઈ તો આપડે ગ એ બી લાગી પણ આ તો દૂર જવાનું એટલે ગાડી તો જુવે જ પાછી બીજે કઈ કોઈ પણ મંગાવી નઈ હમણાં તો કે પેટ્રોલ ની ભણાવે ગમેતેમ ચલાવ હે એમ કરીને કોઈ આપવા બી નહી કરે ગાડી પાછું એટલે ઘેર નની અય તો હાડું એટલેટ કામે જાય એટલે ત્યારે બી આવે રાત બી થઈ જાય કોઈ નાખી તો સામાન તો લાવવાનું ટાઈમે જ રહી જાય એટલે પપ્પા ને રાખી જોયા કરે મમ્મી તો આવી તો પપ્પા તો માને જ નહી પછી પી પાસે પ્રસિદ્ધ કરી્યા એ કડ
હ ચાલ તો
હ